નવર. મારે ઓલા બે માં સો હજાર આવી ગઈ બે એકકાઉન્ટમાં. હલો સર્વર એ સર્વર એરે આવવા મડી એમ.
ઓોલા અમિયાં જ કે એને શું જોવા ભાઈ તો હા એને. મેસેજ કર્યો એ હું જવાબ આપ્યો.
જવાબસ કે.
કે કઈ આપ્યોત નહી જવાબ જ હે.
ના મને લાગે માર અકાઉન્ટ ફીસ કરી દીધું માર અકાઉન્ટ ફીસ કરી દીધ લાગે.
હા હા.
હલો. હવે એ જોઈ હશે હવે લગભગ મને લાગે ત એ. ચેકિંગ એ મેસેજ હ જોઈ લીધા મારા નંબર ને ચેકિંગ કરતા હ મારા નંબર નું.
હા.
બીજો નવો નંબર છે ને આ નો નંબર છે ને ત્યાંમાં કઈ કેરું. આ નવા નંબર માં ફોન થયા ઓલા બી માં ફોન કરું ને. મારે ત્રીસ ગોલ પૂરા થઈ જાય ને ઓલામાં એ ટોટલ ત્રીસ કોલ વાળો એકસો ત્રીસ પૂરી થઈ ગને મારે એમાંથી ફોન કર તો એ સ બા એમાં હું મારે બતાવતા કે એકસો એસી મિનિટ તમારી પૂરી ગેમ બતાવતા એ મારે આવે બીજા નંબર માં જેમાંથી ફોન કરતો ને કોના સર્વે આવે.
હા પણ એમ નહ એમાં સર્વરસ આવે છે એમ ને જાર જે એક માં પૂરું થઈ ગયલું છે ત્રીસ ફોલ ને એમાં
હા હાા એટલે એમાં એમાં
ને અવસર ભ બતાવશે
એટલે એ એકો એસી મિનટ વાળ એર હતોતો કેવા એકસો એસી મિટ ત કો
તમારે કોલ કરીને કો
હા હવે એમ નથી બતાવતો હવે. હવે ટ્રાય ક ને તારે ફોન માં ફોન કરવાની તેમાં એમ બેતાડ્યું કે સર્વ બી ચાર સર્વર મેર આવતી બ બજા નંબર માં ટ્રાયને એ નંબર પછા ત્રીજા નંબર માં કે તો લાગી ગયો. ત્યારે કોઈ તને ફોન લાગીશ બધાને
હું કોઈને કરતો જ નથી હું એટલે હું તારો ફોન ખવાર આવ્યો પછી મૂકી દીધો પછી મેં કોઈ કર્યો નથીહી.
નિયમ છે. મારા બીજા નંબર આપ ને આ ફોન પૂરો થ ને પછી ટ્રાયે લાગે કે નથી લાગ તો. એટલે મારે મન લાગે હું કે માર અઉ ફ્રીસ કરી દીધું લાગે બે એકઉન્ટ જોતા એમ. ક્યાને કેમ આવું બતાડે છે મને લાગે મે ને ગ્રુપ એ રીઝન છેને બીજો એક નંબર છે એને મેસેજ કરી દીધો. ગ્રુપ માં તને મારો મેસેજ જોઇ લીધો. બીજો એકસો સિત્તેર વાળ આપડે વાળું હોય ને આઈટી વાળો એપ વાળો જો હ એ મે મે પર્સનલ બેને મેસેજ કર્યા એ પર્સનલમાં મેસેજ કરો ને બધા મલા રાખે ડબલ ક્લિક થાય ને ખબર ના પડે સીન કરી લે ને મેસેજ તો મને લાગે તો એ મારો સીન કરી લીધો હ ને જોતા હ એમ. યાર છોલ થઈ જાયને પછ જવાબ આપએ મને લાગે્યા સુધી ઝનને મેં વો્સપ કો લ કોઈ ઉપાડતા નથી બે કંઈ.
હમ હમ. એનું કારણ છે પાછસે તારામાં છે મારા મ નથી વાંધો દી તો ફમ નથી પડતો એટલે એની કઈ વાત જ નથી ર
એટલે મારે બે એકાઉન્ટમાં એમ છે કેમ છ પેલા પેલા કોન્ટમાં મારે અઢારસો બતાવતાશે ને એમાં પાંચસો બતા બતા રેડી બીજા અકાઉન્ટ માં અઠાણું બતા ને મારે નતો કે અઠણું બતાવે મારે આવવાના છે. અઠાણું જ બતાવતા એ બે એકાઉન્ટમાં મારે ઘટી જાય એમ હમજાણું.
હા હા.
એકા માં ઘેા હોય તો વાતો લગશે હાલ એ ર હોયને વાતો લશે છે એકાઉન્ટમાં ઘટા હોય તો મારા બે એકાઉન્ટમાં કેમ થાય. એમ બીજા કોનામ જ ઘેટા
બરાબર.
કેવું વધું છે આમાં. મે એક મેથ છોડી છે. અમે એક મેથેકે થોડી છે એમ. આમ ત્રીસને મેસેજ કર ત જબ આપતા જવાબાઈ નથી ત આપતો તો
પણ એટલે
હા એપ અપડેટ કરીએ ને એટલે બધે હું સવ સોલ્વ કરવા કરીએ પણ એ તો સોલ્વ થાય ને
હા સરોવર હર ની જગ્યાએ બીજી હરર આવી જાય છે.
હમ.
આપો આપે રાખો ને સરોવર પછી કરો.
એ તો વાત છે પણ પેમેન્ટ પાછું આજકાલમાં જવાનું છે. લે આજ પેમેન્ટ આવી જશે પાછું પેમેન્ટ અવાડય પછી આવી જશે.
ઠીક.
એટલે આ જાણે કે એરલસો નઈ કે પૈસા આવી જાય તો પાંચસો રૂપિયા આવી છે. પછી અઠવાડિયા પછી જો આવી એ બધા અઠવાડિયા પછીએ.
બરાબર તો મારે ત ત્રણસોની વાટ રાખવાની ને.
પણ આજ નહીં કાલ.
એટલે કાલ ત્રણસો ક્યારે દિવસ માં આખો દિવસમાં આવે.
નહી નઈ રાતે રાતે આવ્યો અગિયાર બાર વાગે. વાત નહી જોવાની આપડે ક. તમને રવિરની વાર જોવા રવિવારેવાર ઉઠને જોવા આવ્યા કે નથી્યા.
બરાબર છે કઈ વાંધો નહી. જોઈએ ત્રણસો તો પેલા જોઈએ ત્રણસો નું જે થાય પછી આગળ નું કઈક વિચારીએે.
ના.
અને હવેમ તો ત્યારે પાછ ફોન ના કરતો.
કેમ છે કામમાં આવીજું.
કામ મને પણને મૂડ નથી અત્યારે.
પૈસા નથી આવતા નથી.
પૈસા નની એવી વાત નથી મને આમ તો આમ શું કે અં વરસાદ રવું વાતાવણ છે ને. કરવાનું મન નથી થ તું વાંચતો તો. ઈ નથી કરતો પછી ટાઈપિંગ કરતો હતો બેઠો બેઠો અમતો રમ જ કરતો હતો.
કેમ છે.
ટાઈપિંગ એટલા કેવા વેબસાટમાં. એ ટાાઈપિંગ કરતો હતો બેઠો બેઠો વડી તો ઓલી ગેમ. મિનેટ નો એટલેલી આવે ને ઓલી કેઈ નામ બોલાઈ ગને.
ઓલો ઓલા ઓ ડ નસર વાળી ઓલી હું કેવાય ચેકડાંરવા.
હઈ.
હા અને હું તો. મે તો તને એમને જ ફોન કર્યો લાગી કે નથી પેલા બે અઉન્ટમાંથી લેવા ત્રી અકાઉન્ટમાંથી ટ્રાય ને એમાં લાગો.
હા હા. ના ના જોઈએ છે મારે આમ તો ટાર્ગેટ મારો બે હાજાર જેવા થઇ જાવ છ એટલે. સોમવાર હમું જોઈ જાય સોમવાર બે હજાર બતાવો તો આગળનું કંઈક વિચારી.
હમ મારે સોમવારે આવે સોમવાર સુધી વાટ જોવાની છે ને હવે આપડે મારી ઈચ્છા છે.
હા એમ
આ બે તહેવા નો હોત ને તો વાંધો ની હા જાણે કે ભાઈ અ બે ત્યાવા જ નો હોત. કે ભાઈ મારે અઢારસો બતાવવા અને બેને બે રૂપિયા બતાવ્યા તો વાંધો હાલ બે રૂપ બે રૂપિયાશે તો ખબર પડી જાય એમ આ તો બે વાત થા ને ઘ ટી ગ્યા એમ એટલે આપડે એમ થે ને કે નહીં આવે એમ.
હા એ તો એમ જ થાય ને આપડે એનો મજાત નો આવે ને યાર
હમ
આ એને ઓલું તો કરવું જોઈએ ને
બસ એકસો એસી મિટ પરી થઈ ગી એમ એક્સો એસી મિટો નો પૂરી થય હો ને
દિવસે પાછો ફોન નથી ઉપાડતો ન. મારે તો એક્સો ન પચી મિનિટ. થય અને આ ત્રણ મિનિટ બીજી અત્યારે ત્રણેક મિનિટ લગભગ કદાચ આમાં ત્રણેક મિનિટ થાય વધારે નઈ થાય એટલે મિનિટ એટલે એકસો ત્રીસ મિનિટ દેવું થાય
ઈ તો ઇફેક્ટ ઇફેક્ટિવ પર ક્યા પૈસા મળેસ મને
પૈસા ભલે ઇફેટિવ ઉપર નો મળે પણ એમની ટાસ્ક તો એની ઉપર કમ્પ્લીટ થાય ને
હમ હમ
કેમ કે એક ત્રીસ છે એટલે ઘણા દહક ફોન કરવા પડશે ઓસામોસા દવા ફોન કરીશ ત્યારે દસ દસો ચાલીસ ચાલીસ મિનિટ એવરેજ ને પાંચ ની માનીએ ચાર ની પાંચની માંડીએ હાલને
દશ પચા પચાસ મિનિટ સાયાર પચા સાંઠ સીતે ને એહી ત્રીસ મિનિટ અત્યારે થઈ જાય આ ફોન પૂરો થાય ને એટલે આ પછી દસ ફોન ઓસામોસા કરવા પડશે.
હમ હમ
દસ ફોન કરીશ ત્યારે થોડું કામ કાય શું કેવાય. થશે કે આાલો એકસો એશી મિનિટ પૂરી જાય એકસો એશી મિનિટ પૂરી જાય એટલે પછી તો કદાચ મન નથી લાગતું બીજો નંબર રજીસ્ટર કરીશ આમાં
પેલો કેયરો થય બીજો નંબર કે બીજા કોક નો છે ઇ.
મારો નથી.
એમ છે.
હમ એટલે પસી રજીસ્ટ્રેશન એ નથ કરવું આગળનું. નવો ટાસ્ક આવે તો વિચારશુ શું કરું શું નહી બાકી અત્યારમાં વિચાર હોય એમાં એવું છે. કે આમાં ન આમાં રવી ને આપડે તો પછી ક મા થાતું નથી વાંધો અહીંયા પડે છે કેમ કે આ કાય આખી જિં ઈ રળી નથી દેવા ઓલો આપણે આખી જિંદગી પાંચવા લખવાનું એ આપડે આખી જિંદગીનું છે.
હમ બરોબર છે અ કલાક કલાક અમ નેવેરા આવે ને. આ હું નવરા હોય તો થાય બાકી નો થાય.
પણ આમાં મારે કેવું થાય આપડે વા પેલા મેસેજ કરીએ કોકને પછી વાત જોઈએ પાછા. પછી એમ થાય ઘણા કોક નો જવાબ આવેયા સુધી રીલ જો થોડી.
હમ
વાતો ની જગ્યા રીલું જોઅઆ માં ટાઈમ વીયો જાય પછી પછી આપડે ફોન કરીએ. ફોન કરીને કંટાળો આવતો એટલે ઘડીક પાસુ એમ થાય હવે કઈ કરવું નથી.
એનું કેલ્ક્યુલેટ કરીએને આન તેમને એમ ને એમ જ થ ટાઈમ વયો જાય
મારે સા એમ જ થાય ને મારે ઓલું ઓ જવાબ આવે ત્યાં સુધી હખ ની થાય.
એ હા તને એનો હક નહીં છે બરાબર અંને તુ વિચાર અત્યારે કંઈ વાંચવાનું લખવાનું કાય ઇન્ટરવ્યુ નુ. કરતો નથી
હમ્મ.
તો પછી ઈ કંટાળો આવે ને આમ થો કેવડે આવે ને
હમ્મ.
કેમ કે મેન વસ્તુ તો એ છે.
હા.
ભાઈ ઈ ચોક વાળા આવે છે
હામાં ભાઈ જવાબ નઈ આવે મૂકી દેવા ડીલેટ ડીલેટ કરી નાખવાની છે એપ ડાયરેક્ટ અવે
ડીલીટ નો તો હમજા પેલા જેટલું મહેનત કરી છે એનું તો મળવું જ હોય ને એમ. કીબોર્ડ મળે.
કીબોર્ડ હવે જોઈએ છે. બે એરેર બે એકઉન્ટમાં આવા મંડી સે હવે જોઈ એસ પછી
હમ્મ આજમાં હવે હું કદાચ ફોન એટલે ફોન કરીશું તને એકાદન કરું તો બાકી બીજે ક્યાં હું ફોન આજમાં કરવાનો વિચાર છે નઈ આજનો વિચાર એવો છે અત્યારે જઈને પેલા ઘરે
હમ્મ.
ઘરે જઈને હુઈસ પછી બપોરે એટલે એક વિડીયો ડાઉનલોડ કરું. ટાઈમ રે તો બપોર વાગી જાય બપોર પછી વિડીયો જય છે કાતો. વાયર છે આ સાંભળેલું.
હમ્મ.
પેકેટ રહે છે ટુલ છે વાયર છે આ.
હા અહીંય હું કામ લાગે.
વાયર છે ને ટ્રેક કરે તમારો હું કેવાય બધું બીટ ક્યાં એ પેકેટ ક્યાં ફોરવડ થાય છે. બધું એમ હમણાં તું ખાલી સર્ચ કરને. જો ઓલામાં ક્રોમમાં કે ભાઈ તો ગૂગલ ડોટ કોમ અથવા તો હાલમાં એમેઝોન ડોટ કોમ બરાબર.
હમ્મ.
તને બતાવે કે ભાઈ તારી આઈપી છે તે એને કોઈ ગેટવે પેલા ગેટ વે પણ જાય ગેટ વે બરાબર. ગેટ વે ને કે આ ગૂગલ નું આઈપી આપે ગૂગલ ગેટ વે પાછો રીસ કોઠ આપે ઇ ગેટવે નું આપી હોય ને એનીય ગૂગલ નું આઇ પી હોય. પાહિ ગૂગલ નું આઈપી સ આપડું આઈપી પછી ગૂગલ નું આઈપી સર્ચ કરે ઈ બધે બ ઇ બધી પ્રોસેસ દેખાડે ઈનર પ્રોસેસ જે હોય ને ઇ આઈપી થઈ. કઈ કઈ રિક્વેસ્ટ કરી.
એટલે એના મતલબ બોલાવા આપડે સાયબર સિક્યુરિટીમાં કામ લાગે એમ ને.
હા સાયબર સિક્યુરિટીમાં લાગતું સે આ.
હમ્મ.
ઇ એક કલાક નો તૂટોરિયલ છે પર જોઈ લઉ એમ.
હમ્મ હમ્મ મન કે કામ લાગે એવું કંઈક કરે હમ્મ.
કેમ આ કામ તો લાગશે તેન.
એમ ને આવું કઈક કર્યું તો કામ લાગે એમ આના ફોનું કરતા તો.
હા એમ.
એટલે તે ને એટલે વિચાર એવો શે કે આજ માં ઈ પૂરું કરી ના કે વાયર શાક મારા રે મેડ થઈ જાહે.
હમ્મ.
તે નવા પ્રોજેક્ટ કંઈ એવું કઈ કર્યું.
ના કૌશ તો ખરો કેરા થ ને એ બધા પછી બંધ ઉપડતા નથી મનજ નથી થતું કરવાનું.
પણ એમ નઇ એ અત્યારે તું પાછું વેબ ડેવલપ અલા ઈઆઈમલમાં આવી જાવ ને એમાં
નઇ એમાં નથી કયરા એકે
તો પ્રોજેક્ટ વગર રાખ હાલસે રેઝ્યુમે
આલજે ને
જે એજ નાખે
જુના પછી કોકને કોકને એડ કરી દેહું એમ રન કરી ડાયરો હલો.
મારે વિચાર છે કે કરવો પડશે.
બોજે કે ભઈ કોકનો લેય
ઇન્ટરશીપ નથી નવી ફીલ્ડ પુરાનેટ નોક અ ક ભાઈ
તો હું કરવાનું હું હા હા.
અવાજ કટ થાય શે તારો એર આવતો નથી.
હા તો કાઈ ની આલ ની આમેય તે ટાઈમ પૂરો જ થઈ ગીયો શે
હા તી વાંધો નઇ લે હમ હાલ.
હવે આમ થઈ જા આમાં કોલ કટ થઈ જાહે વાંધો કે વાંધો કઈ વાંધો નઈ આવે.
હું હું.
એવું છે.